વાલેકુમ અસલામ
શું ચાલે કેમ છો
હું એકદમ મજામાં છું તું કેવી છે હું થોડી વ્યસ્ત હતી એટલે ફોન નથી કરી શકતી તું બોલ.
હું પણ મજામાં છું અને તને ખબર છે આ દિવસે બધા શરીફ માં હઝરત અબ્દુલ કાદીર સિલાની નો ઉર્ષ આવે છે. તો ગિ્યયારમી શરીફ નો આપડે આ મહિનો છે તો ચાલી રહ્યો છે. તો મને અચાનક તારી યાદ આવી, કે લાવ ને તેના વિશે તને વાત કરું.
અરે વાહ, આ તો બહુ જ ઉત્તમ વિષય છે કે બગદાદ શરીર તો આ ઉત્સવ આખી દુનિયાને સુફી અને મુસ્લિમ સમુદાય માટે. બહુ મોટો અને પવિત્ર દિવસ ગણાય છે મને આના વિશે તું થોડું વધારે જણાઈશ. કીસ?
હા બિલકુલ અગિયારમી શરીફ ના દિવસે છે ને નોકડ હજરજ અ શેખ અબ્દુલ કાદર જીવલાની ની. અ સાહેબ ની યાદમાં નિયાજ અને તને ખબર જ હોય આપણે નિયાજ કરવામાં આવે પછી તબર બ બનાવે છે. એટલે બાજુ આમ સારું એવું ભોજન બનાવે અને ગરીબોને તથા સગા સંબંધીઓમાં વેચે આપડે વ્યાજ કરીએ એટલે આપડા, સગા સંબંધીઓને આપડે બધાને બોલાવી છીએ દુનિયાભર માંથી લાખો શ્ર્ધાળુ છે ને. બગદાદ શરીફ જાય જે ઈરાક માં આવેલું છે. તેમની દરગાહ ના દિદાર કરે અને આપડે એટલે જ્યાર કરવામાં આવે છે, એ તો તે સાંભળી જશે.
હા એ તો મેં સાંભળળ્યું છે કે ત્યાંનું વાતાવરણ પણ આ દિવસોમાં ખુબ જ આધ્યામિક અને શાંતિ તેલાયક હોય છે. લોકો આખી રાહ થઈને કુરાન ની જિક્ર કરતા હોય છે દુઆ કરતા હોય છે ત્યાં તો કવાલ ન પણ બહ મસ્ત પ્રગ્રામ હોય છે.
સાચી વાત છે, લોકો ત્યાં જઈને પોતાના પરિવાર ની સુખ શાંતિ માટે આપણે દોવા માંગતા હોય. અને આજકાલ તો તને ખબર જ છે કે આપણે બુકિંગ કરાવીને આપડે ત્યાં, આપડે જઈ શકીએ છીએ બગદાદ શરીફ, આપડે બગદાદ શરીફ જવું છે?
હા બગદાદ સરસ તો આપડે જવું જ છે. તમા હું તને બઉુ મહત્વની વાત કરાવ કે ત્યાં તો તને ખબર હોય તો, આપડે ગોસ્પક છે. એમના ઘણા બધા કિસ્સા છે એ તો તને ખબર જ હશે ને?
મને ખબર છે પણ એક ખુશ તું પણ મને કે ને?
અરે પેલા તો મેં તને ઓલી વાત મને વાત કરી અગિયારમી તરીખની. તો એ તો તને ખબર જ હશે ને કે અગિયારમી શરીફ તો ખાસ કરીને એને સામાન્ય રીતે, અ રબી ઓલ ના દિવસ. સમાં જે અગિયારમી તારીખ હોય ત્યારે મનાવવામાં આવે. અને ત્યારે તોને કુરાન શરીફ પડવામાં આવે છે. અને ગો ત્યાં તો હોય ને ગોસપાસ નું લંગર પણ હોય છે. ત્યાં ત્યાંનું લંગર ખાવું એ તો નસીબની વાત છે આપડા.
હા એ તો મને ખબર જ છે અને એ એ પણ તને ખબર હશે કે આપડે ગોશપક નું અગિયારમી શરીફ સુકામ મનાવવામાં આવે એ તને ખબર છે?
ના એ તો મને એટલી બધી નથી ખબર.
કેમ કે આપડે ગોશેપક કાજમ દસ્તગીરીને અબ્દુલ કાદીર જિલ્લાની ન વફત અ થયું તું. એટલે એમનું ઈ તને ખબર હ એકાણું વર્ષની ઉંમરે. અ એ, આ અગિયારમી અગિયારમી શરીફ જ તે દિવસે હતું એટલે એ એના રોજ જ આ બગદાદ શરીફમાં હૈ ને વફત સ્વામી હતા ને એટલે જ મનાવવામાં આવે હ તને ખબર હે?
હા મતલબ કે ત્યારે જ ગોસે આજમ દસ્તગી રહે ત્યાારથીને પડદો કરી ગયા હતા. મતલબ, હા એ તો મને ખબર છે કે તેનો જન્મ લગભગ હને ઈસવીસન દસ સિતતેર કે દસ હજાર ઇઠોતેરની આ પાસ. અ જેલ વિસ્તારમાં થયું હતું એવું માનવામાં આવે હે. અને તેમે તો બગદાદ માં જ બધું ઈસ્લામ મેળવ્યું. કુરાન ને હદીશ ને એ બધું ત્યાંથીને તેમને કર્યું હતું.
અને ખાસ કરીને ગોસ્પકની તો ઘણી બધી કરામતો છે. તો તને ખબર જ હશે ને?
હા ચોક્કસ મને ખબર જ છે ઘોસભાગની કરમતો પણ તું પણ મને કે ને તો મને પણ કદાચ મેં સાંભળ્યું હોય બધા મમ્મી યરે. દાદી પછી મારા નાની હતા ને તે પણ એ બધું કેતા એટલે એ તો મને છે ખબર છે, પણ તું પણ જણાવ. જો કદાચ મને બીજો કિસ્સો પણ મળી જાય.
અરે તેમના કિસ્સા ની વાત કરવા કરામત ની વાત કરી ને તો વાત જ ન કરાય. પણ હું તને હે ને એક બહ જબરજસ્ત ગોસ્ પાકની કરામત કવ. કે તે હે ને જે મૃત વ્યક્તિ હોય ને. મુર્દા ને જીવતી કરવાની પણ એમની કરામત હતી, એ એમાં એવું હતું. કે એક વ્યક્તિ નું હેને અવસાન થયું હતું તેનો પરિવાર હેને આખો દુખમાં હતો. ત્યારે ગોસ્પા પાસે આવ્યા અને તેને દોવાને વિનંતી કરી. અ તો ગોસ્પક પાસે દુઆ કરી કરીને એ ગયા ને તો ઈ વ્યક્તિ હે ને. અ જીવ જીવતી થઈ ગઈ અને એના પછીની એક ઘટના ઈ પણ હતી. કે એમના બાળપણની કરમત હતી કે બાળપણમાં છે ને તેમની માત મા સાથે તેઓ હે ને, અ હંમેશા હે ને. તે બોલવાની. વાત કરતા હતા ત્યારે એ એક વાર મુસાફરી કરવા નીકળ્યા ને ત્યારે તેમની પાસે થોડાક સી સોના ના સિક્કા, કપડામાં સેવીને રાખ્યા હતા. ત્યારે રસ્તામાં હ ને લુંટારા નો કાફલો આવ્યો. એને પૂછવામાં આવ્યું કે તેમની પાસે કઈ છે કે નહી. તો તેમણે સાચું જ કીધું કે તેની પાસે હે ને સોના ના સિક્કા છે.
હા એ તો મને ખબર જ છે એમને એ વાત નઈ.
હા એના પછી તને કોઈ કરામત ખબર છે?
હા આપડે ડૂબતી નૌકા ને ભાળ ઉતારી દીધી ને આપડે દાવત નો એક કિસ્સો છે. પ્રખ્યાત એવો કિસ્સો હે બગદાદ માં એક વૃદ્ધ માતા હતી, એના દીકરા ના લગ્ન કર્યા હતા તો એ કન્યા હેને હોડી માં લઈને નદી પાર્ક કરતા તો અચાનક હ ને નદીમાં ભયાનક તોફાન આવું. તો વર્કરની આંખી હોળી માં ડૂબી ગયા. તો તે માટે એમના માતા છે ને રડતા રડતા આપણા અબ્દુલ કદીર જિલ્લાની ગોજ પા અગર એની ખિદમત મા આજર. અને એને વિનંતી કરી કે યા શેખ. મારો એક જ દીકરો હતો અને જે ડૂબી ગયો છે તો હવે મારી દુનિયા આખી દુનિયામાં કોઈ નથી એમ મારા પાસે. તોઈ તો ગોસ્યા છેમ દસ્તગીર નું હૃદય એ. હૃદય પણ એનું દુઃખી થઈ ગયું હતું એને એને પણ એને દુઆ કરી, કે તેમણે અલ્લાહની દરગાહમાં આધ્યાત્મિક ધ્યાન ધઈર્યું પછી આજથી, કઈ રિંદ ગોસેજમ દસ્તગીરે, ડૂબેલી હોળીને છે, ને વર અને કન્યા બે સુરક્ષિત પાછા આવી ગયા. દસ્તગીરે મુશ્કેલીમાં એનો હાથ પૈકડો આપડા ઘોસે છેમ દસ્તગીરે, અને માતાતો બહુ ખુશ થયા અને એના દીકરાને એને, અબેય નો ભેટો કરાવી દીધો ઘોસી આજેમ દસ, દતગી બીજું તને કંઈ ખબર છે, બીજું કંઈ એના આપડા ગોસેજમ દસ્તગીરનો કિસ્સો,
હા મને ત્યાંનો ખાસ કરીને તો હેને. ગોસે પાકની ઓલી પાણીની લોટાવાળી કરામત એ તોતે સાંભળી જ હશે ને, કે નથી ખબર તને,
ના મને ખબર નથી,
અરે તેતો બઉ મસ્ત કરામત છે, ગોશ પાક ની કેહે ને ત્યાં, જરૂરિયાત મંદ છે, ને માણસ હતો તે ગોસ્પા પાસે આવે છે. અને તેની પાસે એક નાનો પાણીનો લોટો હોય છે, અને ત્યારે તેમને. પાણી નથી મળતું ત્યારે હેને તે ગોસપાક આગળને દુઆ કરવા આવે છે, તો હેને ગોસપાક હેને દુઆ કરે છે, ત્યારે હેને. આ લોટામાં અલ્લાહ ની બરકત થઈને ત્યા હેને. આખું પાણી લો સમુદ્રનું આખું પાણી એમ, ના લોટાની અંદર સમાઈ જાય હેઈ કરમત તોતે સાંભળેલી જ હશેને,
અને તને ખબર છે, બીજો કિસ્સો હે સેતાના અહંકારની પરીક્ષા આપડી ઘોસ્યા છે, એમ દસ્તગીની હોય. ઈ ગોસિયાર જેમ દસ્તગીર છે, નેઈ જંગલ ઈબાદત કરતા હોય અને ત્યારે હેને, કે અચાનક હેને આકાશમાંથી એક મોટો પ્રકાશ દેખાય. પછી એમાં છે, ને તેમાંથી એને અવાજ આવે ઓ અબ્દુલકાદીર, અ જિલ્લાની તોતો ઈ એમ કે કે, તું તતો એકે તું કોણ છો, એમ તોકે હું તારો રપ છું, એ એમ કે અલ્લાહ પાક એમ કે કેહું તારી ઈબત થી એટલો ખુશ થયો છું, કે. થી મેં તારા તમામ અ વસ્તુઓ હલાલ કરી દીધી એમ, એટલે હવે તારે નમાજ પઢવાની પણ જરૂર નથી, એવું કેઆ સાંભળી ને ગોસ્યા ગઈ, જમ દસ્તગી તરત જ કહ્યું લા હવાલા, કૂવાત લલા બીલા, તોમો એ એને હેને શેતાન શેતાન પણ ચાલીયો ગયો હતો, તો ગોસે આજે આ અવાજ સાંભળતા જાતે પ્રકાશ ગાયબ થઈ ગયો. અને ત્યાંથી અંધકાર છવાઈ ગયો હતો, તો શેતાને અશિ રૂપમાં આવીને પૂછ્યું. તમે મને કેવી રીતે ઓળખી ગયા મેં આજ રીતે સદીઓથી મોટા મોટા, જ્ઞાનીઓને ભટક ભટકાવ્યા છે, અને તેમના અહંકાર લાવી દીધો છે. તકોસ પાખે જવાબ આપ્યો. કે તારી બે વાતોથી હું તને ઓળખી ગયો છું, પહેલેથી જજે શરીર હતી. મારા હજરત મોહમ્મદ પૈગંબરની માટે બદલાઈ નથી. તે મારા જેવા સામાન્ય બંદા માટે કેવી બદલાઈ શકે. અને બીજી વાતતો એકે અલ્લાહ ક્યારેય ક્યારેય ખોટો હુકમ ના આપે.
હા એતો તે સાચું જ કીધું પણ તે મને જે દુઆ કી ને. એ દુઆ તને હજી પૂરી ખબર નથી, તે અડધી જ દુઆ હએ સમયે હને. તોને એ દવા કઈ રીવલા હવલા વલા કુવતા એલા બિલા હિલ અલી ઉલ અઝીઝ. આ પૂરી દુઆ હતી તે મને કીધી ને અધૂરી દુઆ હતી. પરંતુ હેને આ આ ગોશ પાક જયારે હે ને નેવ વર્ષની ઉંમરે પડદો કરી ગયા ને. ત્યાં રહીને, અ તેમને બગદાદ શરીફ ની અંદર જ પડદો કરી ગયા હતા હાલ છે તેમની જયારત અને તેમનો રોજો બગદાદ શરીફમાં જ છે. ઇન્શાલ્લા આપડે પણ આ વર્ષે બગદાદ શરીફ ની જહરત કરીશું.
હા ચોક્કસ આપડે ઇન્શા અલ્લાહ જો આ આ અલ્લાહ નો હુકમ હશે તો આપડે જીઆારદ કરીશું બગદાદ શરીફની.
હા શું અમીન.
હા, ખુદા હાફિસ. ી જ.